છે હારા પણ આજે તો બહુ ભૂખ લાગી છે સવાથી કઈ ખસ ખાધું નથી એટલે હવે તો પેટમાં ઊંડ ડરે છે એમ લાગે છે.
ક ઉઠાય ને. કે એકદમ જ કઈ ટેસ્ટી અને ઘરેલુ ખાવાનું મન થાય. મ બહારનું. ખાઈએ તો પણ નીલ નથી પડતું.
સા સાચું કહ્યું બહાનું ફાસ્ટ ફૂડ ખાય ને તો ટાઈમપાસ થાય પણ જે સંતોષ ઘરેલુ ખાવાનામાં મળે ને એ ક્યાંથી નથી મળતો.
તો આજનો પ્લાન ફાાઈનલ કરીએ આપણે ઘરેલું ગુજરાતી ખાવાનો જ બનાવીએ.
વાહ મજા આવી જશે. ગુજરાતી ખાવાનું તો દુનિયામાં બેસ્ટ છે.
હા હવે અને બધા તેમાં બધાનો સ્વાદ બી છે. મીઠું ખા્ટુ ટેસ્ટ બધું જ ટેસ્ટી છે.
તો ભાઈ નક્કી કરીએ કે શું શું બનાવવું છે.
હા મેનુ સારી રીતે પ્લેન કરીએ તો બનાવવામાં પણ મજા આવે.
તો સૌથી પહેલા રોટ ટી કે ભઘરી રાખીએ.
હા એ તો બેઝિક છે અને સ ડર પરર તો હોવું જ જોઈએ ને.
કઈ ડળ બનાવીએ?
થોડી મીઠી થોડી ખાટી.
હા ગુજરાત ની દાળ તો મીઠાસ હોય છે.
અને સાથે કઢી પણ રાખીએ.
હા કઢી ખીચડી તો એકદમ ક્લાસ સિક કોમ્બિનેશન છે.
સાચો છે અને ઘીન આખી તો વધુ મજા આવી જશે.
તર્યા
હા મેટ્રનું શાક રાખીએ તો થાળી સંપૂર્ણ લાગે.
એક તો રીંગણ બતાકાનું શાક તો રાખીએ જ. બીજું સું તમે
મીઠું ખાટું સ્વાદ બડો ટેસ્ટી લાગશે.
અને એક લીલું શાક પણ રાખીએ મેથી કે પાલક
હા હેલ્ધી હેલ્ધી પણ રહેશે. અને સ્વાદ પણ લાગશે.
સાથે પાપડ ને અથાણું પણ રાખ ખે.
મને કરીને કેરી નો અથાણું તો બહુ ગમે છે.
મને લીમડુ નું ગમે છે.
ચાલ બંને રાખીએ વાળા સ્વાદ આવા જ જોઈએ.
તાતર માં શું રાખીએ.
ખમણ ઢોકળા રાખીએ. સોફ્ટ અને લાઈમ હોય છે.
હા અને ઉપર રાાયજીરુ વગર કરીએ હા.
સાથે લીલી ચટણી પણ રાખીએ મીઠી અને જર મીઠી ચટ નિ પણ નાખીએ.
અને તોરું સેવ અને સિંગદારણા નાખે તો મજા જ આવી જાય.
સાંજે ફફડા અને જલેબી પણ ખાઈએ.
હા ખાસ કરી ચા સાથે તો એકદમ બેસ્ટ.
મુજા આસ્ના ફાફડા અને જલેબી કોઈ જવાબ ની થી. હા મન મેઠી ના ઠેપલા તો વધારે મારા ફેવરેટ છે.
ને લાંબા સમય સુધી રહે છે. તે ટ્રાવેલ માં પણ કામ આવે.
હા અને દહી કે અથાણા સા થે ખાઈએ, તો મજા આવી જશે.
તને હાણવો ગમે છે?
હા, બહાર થી કકરો અને અંદર બહુજ ટેસ્ટી લાગે છે.
અને હિન્દુ તો ગુજરાત ની તાણ છે.
ખાસ કરીને ઉત્તરાયણમાં ઊંધિયુ અને જલેબી. વાહ.
હવે, મીઠાઈ નક્કી કરીએ. કાંગે ભોજન પછી, મીઠાઈ તો હોવી જ
હા, મીઠાઈ વગર ગુજરાતી ભોજન અધુરૂજ લાગે. ગે છે. મને તો શ્રીખંણ વધારે ગમે છે, ખાસ કરીને કેસર એલચી વાળો.
હા અને તેમાં પિસ્તા બદામ નાખે એ તો વધુ ટેસ્ટી લાગે.
સાચો છે અને ઠંડુ શ્રીખંડ ગરમ પહ ભોજન પછી બહુ સારું લાગે છે.
તને ખબર છે દરેક ગુજરાતી તહેવાર માં ખાસ ખાવાનું હોય છે.
હા જેમ કે દિવાળીમાં મીઠ. મિઠાઈ અને નાચતા.
ચકલી લાડુ શંકરપરા ઘૂઘરા તો બધું જ. એ દિવસો ખાસ ખાવા માટે. તે તો હોય છે.
હા પરિવાર સાથે ખાવાની મજા અલગ હોય છે.
હવે આપણે વાતો બહુ કરી ચાલ હવે રસોઈ શરૂ કરીએ. તું સાકાપ હું લોટ બની દેવું.
ઓકે અને સાથે દાળ પણ ચઢાવી દો.
કરીીમાં તે દહી તૈયાર છે. રસોડમાં કેટલી સરસ સુંગંધ આવે છે.
હા વધારે સુગંધ એકદમ મજાની લાગે છે.
વધી છે.
ત્યારે તો વધુ મજા આવે.
સાચું છે તાજી રોટી. એટલીને ઘી બસ મજા.
હા ક્યારેક ગમે છે પણ રોજ નહીિ.
હા તે તો સાચી વાત કરી છે.
હા સાચું છે ઘરેલુ ખાવાનું જ સારું લાગે છે.
તને શું લાગે છે ગુજરાતી. ખાવાનું કેમ ખાસ છે.
આ તે બહુ સારો લાગે છે.
હા હા તે હેલ્ધી પણ હોય છે.
હા ક્યારેક ગમે છે. પણ રોજ નહીં.
હા તને બહાણનું ખાવાનું ગમે છે.
હા ગમે છે.
હા બહાનું ખાય તો તેસ મરે છે પણ હેલ્થ નહીં.
ચાલે છોયાર કાઈ બો મત પડે. પેલે.